હલો, બસ મજામાં તમે કેમ છો?
હું પણ બસ મજામાં.
કેવું ચાલે છે તબિયત પાની.
બસ સારું છે બધું તમારું કેવું છે?
બસ ચાલી રહ્યું છે જીવન. તો આજે હું એક વિષય ઉપર માહિતી મેળવવા મામાંગુ છું તો તમે તમારું થોડું જ્ઞાન આપી શકશો?
હા મિત્ર ચોક્કસ.
તો સબ્જેક્ટનું નામ છે યુવાનોના સપના અને કારકિર્દી. આજે હું મારા ભવિષ્ય વિશે વિચારતો હતો, દરેક યુવાનના મનમાં કઈ બનવાનું કઈક મોટું કરવાની ઈચ્છા હોય છે. કોઈ ડોક્ટર બનવા માંગે છે તો કોઈ એન્જિનિયર, કોઈ શિક્ષક તો કોઈ પોલીસ. કોઈ સફળ ઉદ્યોગપતિ બનવું સપનું જોએ છે, સપના સપના જોવું ખૂબ જરૂરી છે, જો જીવનમાં કોઈ લક્ષ જ ન હોય. તો માણસને ખબર જ ન પડે કે કઈ દિશામાં આગળ વધવું છે, સપનાઓ જ આપણને મહેનત કરવા માટે આગળ વધવા પ્રેરણા આપે છે, યુવાનોના સપના અને કારગિર્દ એકબીજા સાથે ગાંઠ રીતે જોડાયેલા છે સપના જીવનને દિશા આપે છે, અને કારકિર્દી એ સપનાઓને હકીકતમાં બદલવાનો માર્ગ આપે છે. તો આપણે જોઈ તો ઘણા બધા એવા યુવાનો હોય છે જે કંઈક ને કંઈક કરવાનું વિચારતા હોય છે એમનું એક કઈક સપનું હોય છે કે હું આવ કરીશ હું તે કરીશ પરંતુ એમને સાકાર કરવા માટે એટલી મહેનત પણ જરૂરી છે શું તમાર કોઈ એવું સપનું છે કે જે તમે એ પ્રયત્ન કરી રહ્યા છો
હા, મિત્ર તમારી વાત સાચી છે દરેક યુવાનો જીવનમાં કોઈ ને કોઈ સપનું હોય છે કોઈ ડોક્ટર બનવા માંગે છે કોઈ એન્જિનિયર બનવા માંગે છે કોઈ શિક્ષક કોઈ ઉદ્યોગપતિ કોઈ ખેલાડી અથવા કલાકાર બનવાનું સપ આપણે જોઈએ છે, સપના માણસને આગળ વધારવાની પ્રેરણા આપે છે, જો જીવનમાં કોઈ લક્ષ્ય ન હોય તો સફળતા મેળવી મુશ્કેલ બને છે, એટલા માટે આપણે સપના જવા એવી છે અને તેથી દરેક યુવાનો એ પોતાના રસ અને ક્ષમતા પ્રમાણે લક્ષીની નક્કી કરવું જોઈએ સાચી વાત છે કે માત્ર સપના જોવાથી સફળતા મળી નથી તેને સાકાર કરવા માટે સતત મહેનત અને ધીરજ અને સમર્પણ જરૂરી છે, આજના સમયમાં કારકિર્દીના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે પહેલા થોડા જ ક્ષેત્રો લોકપ્રિય હતા પરંતુ હવે ટેકનોલોજી ડિજિટલ માર્કેટિંગ, કૃષિ રમત ગમત, ફેશન મીડિયા અને અન્ય અનેક ક્ષેત્રોમાં સારી તકો ઉપલબ્ધ છે પરંતુ ઘણી વાર યુવાનો પર પરિવારના સમાજનું દબાણ પણ હોય છે કેટલાક યુવાનો પોતાના રસ કરતા બીજાની ઈચ્છા પ્રમાણે કારકિર્દી પસંદ કરે છે, જેના કારણે તેઓ સંતોષ અનુભવતા નથી અને હા આ એક વાત સાચી પણ છે કે આપણે બીજાને જોઈને કરવું ન જોઈએ પણ આપણી પોતાની ક્ષમતા અને આપણા વિચારો પ્રત્યે આપણે ચાલીને એ રીતે આપણે સપના જવા જોઈએ કે શું મારી આટલી શક્તિ છે કે હું આ સપનાને સાકાર કરી શકુ છું તમે કીધું એ રીતે હું પણ એવા સપના જોઈ રહ્યો છું પરંતુ મારામાં અમુક એવા વિચારો છે કે હું બીજાને જોઈને હવેના સમયમાં સોશિયલ મીડિયા પર જોઈને પણ કેટલાક બધા લોકો એ કારકિર્દી પસંદ કરતા હોય છે કે હું આવું કરીશ તેવું કરીશ, પરંતુ આપણી ક્ષમતા જોઈને આપણે શું એ આપણે પૂરું કરી શકીએ છીએ તો એવા સપના અને આપણા પરિવારને પણ એ સપનું આપણું કઈ કરવું એ સારું લાગે એના માટે આપણે કાર્ય કરવું જોઈએ તો તમારો શું વિચારશે
હા હું તો એજ કહીશ કે આપણે તમે જેમ કીધું તેમ બીજાને જોઈને ચાલુ કરતું એ આપણે ખુદ આગળ વધે તો એ આપની ચોક્કસ રીતે એ સપનું સાકાર કરી શકે એવું મારું માનવું છે કારણ કે એવા હું પણ ઘણા બધા વ્યક્તિઓ જોયા છે જે બીજા કશું નથી કરતા તો પોતે પણ કશું નહી કરતા એવી ભીડમાં જતા રહીને કે એમનું કોઈ થવાનું જેમ તમે વાત કરી એમ આજકાલ કારકિર્દીના ઘણા બધા વિકલ્પો હોય છે પહેલા લોકો થોડાક ક્ષેત્રો વિશે જ વિચારતા હતા પરંતુ હવે ટેકનોલોજીના વિકાસ સાથે નવી નવી તકો ઊભી કરે છે જેમાં આજે જે શે શિક્ષણ છે વિજ્ઞાન ટેકનોલોજી, મેડિકલ, રમત ગમત, કૃષિ ક્ષેત્ર, કલા, મીડિયા, ડિજિટલ માર્કેટિંગ, સોફ્ટવેર, સરકારી સેવાઓ અને ઉદ્યોગો જેવા અનેક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકાય છે સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિ પોતાની રસ અને ક્ષમતા ઓળખવી જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર મિત્રો અથવા પરિવારના દબાણને કારણે જ એવા રોકાઈ રે છે અથવા તો પરિવાર જે રીતે એમનું પહેલાથી જ જે ગોલ નક્કી કરે છે એ એમાં એ સંપૂર્ણ રીતે યોગદાન આપે છે, એ ઘણી વખત સમસ્યાનું કારણ પણ બને છે, દરેક વ્યક્તિને આવડતની રસ અલગ હોય છે, જો કોઈ વ્યક્તિ વિદ્યાર્થીને ટેકનોલોજીમાં રસ હોય અને તેને જબરજસ્તી બીજા ક્ષેત્રમાં મોકલવામાં આવે તો એ ખુશ નહીં રહી શકે, તેની કારકિર્દી પસંદ કરતી વખતે પોતાની શક્તિ અને રસ, રસ, ધ્યાનમાં લેવું જોઈએ તો એમાં એવું છે કે સફળ કારકિર્દી માટે શિક્ષણનું પણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે શિક્ષણથી જે આપણું નોલેજ વધે છે ને એવું નોલેજ આપણને મોબાઈલમાં પણ મળી શકતું નથી કારણ કે જે શિક્ષણ આપ શિક્ષક જે શિક્ષણ આપણને આપે છે, જે નોલેજ આપે છે, એ પોતાના એક્સપિરિયન્સ પ્રત્યેનો આપે છે, અને એ જ્ઞાન આપણને મેળવવું ખૂબ જ જરૂરી છે, શિક્ષણ જ્ઞાન અને કૌશલ્ય. મેળવાનું સૌથી મોટું સાધન છે, પરંતુ આજના સમયમાં માત્ર પુસ્તકનું જ્ઞાન એવું પૂરતું નથી સંચાર કૌશલ્ય છે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ વ્યક્તિ પાસે તૃત્વ અને તેમાં કામ કરવાની આવડત પણ જરૂરી બની ગઈ છે, તો તમારે. આવડત છે, જે તમને સફળતાને માર્ગે લઈ જાય છે.
હા મિત્ર તમારી વાત તો સાચી છે, પણ આજે ઘણી બધી એવી સ્પર્ધા પણ વધી ગઈ છે, સરકારી નોકરી હોય કે ખાનગી ક્ષેત્ર દરેક જગ્યાએ મહેનત અને યોગ્ય કૌશલ્યની જરૂર પડે છે. ડિગ્રી મેળવ પૂરતી નથી નવી ટેકનોલોજી કમ્યુનિકેશન સ્કિલ નેતૃત્વ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા જેવા કૌશલ્ય પણ જરૂરી બન્યા છે, ઘણા યુવાનો પોતાના સપના પૂરા કરવા માટે અનેક નિષ્ફળતાઓનો સામનો કરે છે, પરંતુ નિષ્ફળતાથી નિરાશા થવાને બદલે તેમાંથી શીખવું જોઈએ અને હા તમે કે એ રીતે કે મારી પણ અમુક સ્કીલ છે. જેના લીધે હું આગળ જઈ શકું છું એવું ભવિષ્યમાં હું કઈ કરી શકું છું, એવ એવી મને આશા છે, તો એવું આપણે પોતાની જાત પર કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું જાતે કરી શકું છું, ભલે બીજા આપણે સાંભળવાનુંતું નથી આપણે શું કરી શકીએ છીએ જાતે આપણે જવું જોઈએ મહાન વ્યક્તિઓના જીવનમાં પણ ઘણી મુશ્કેલી આવી હતી છતા તેમણે હિંમત હારી ન હતી સતત પ્રયત્નથી જ તેઓ સફળ બન્યા હતા. યુવાનો માટે સમયનું મહ મહત્વ પણ ખૂબ જ છે, જે યુવાનો પોતાના સમયનો સદ ઉપપયોગ કરે છે, તે પોતાના લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી શકે છે, આજના આજના યુગમાં ઇન્ટરનેટ અને શિક્ષણના વિવિધ સાધનો દ્વારા યુવાનો નવી નવી બાબતો શીખી શકે છે, અને એમાં પણ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. બનાવી શકાય છે. સાથે સાથે સારા મૂલ્યો અને શિસ્ત અને જવાબદારી ભાવના પણ સફળતા કારકિર્દી માટે એટલી જ જરૂરી છે, અને તમે કહ્યું એ રીતે કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે અમુક. સપના આપણે ચોક્કસ એ ધ્યાનમાં રાખવા જોઈએ કે હું આ કરીશ તો આ કરીશ તો આપણને નાના ત્યારથી જો કઈ વિચારીએ તો આપણે આગળ જઈને એને કઈ કરી શકીએ એવી આપણામાં આવડત આવી શકે. કે અને કરી શકીએ છે, એવું એવું મારું માનવું છે, તો તમે શું કેશો.
હા તમારી વાત તો સાચી છે.
કારણ કે આપણે નાનપણથી જો એવી પર લાગી રહીએ તો આપણને ઉપર આગળથી એ સપનું સાકાર કરવા માટે કોઈ રોકી શકતું નથી અને સૌથી મહત્વની વાત એ છે. કે સમય સમય નું આયોજન પણ ખૂબ જ જરૂરી છે, યુવતી ન સમય ખૂબ કિંમતી હોય છે, જો આ સમયનો યોગ્ય ઉપયોગ ન રાખે યોગ્ય ઉપયોગ ન કરે તો ભવિષ્યમાં. બની શકે એવું નથી કારણ કે લક્ષ નક્કી કરવું નિયમિત અભ્યાસ કરવો નવી કુશળતા શીખવી અને સમયનો દૂર ઉપયોગ કરશો. તો એ જરૂરી ન કારણ કે સમય જે છે, ને એ એક વખત આવે અને બીજી વખત એ પાછો સમય ન આવે એટલે સમયનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, તો મિત્રો. તમે એટલો સમય આપવા બગલ બદલ ખૂબ ખૂબ આભાર.
આભાર